હલો.
હલો જય શ્રી કૃષ્ણ.
હમ.
કેમ છો.
બસ મજામાં તમે જણાવો તમે કેમ છો.
બસ એકદમ મજામાં છું વિચાર કર્યો કે તમારી જોડે યોગા વિશે કઈ વાતચીત કરી લઈએ.
હા હા જરૂર કેમ ન યોગા... એ તો આપણા... એમ કહેવાય નને કે આપણા સ્વાસ્થ્યને સંબંધિત તમે વિષય પસંદ કર્યો છે યોગા તો બધા-
હા એજ ને યોગા. પછી એક્સરસાઝ મેડિટેશન આ બધા તો આપને કરવા જ જોઈએ આપણું આપણ શરીર તંદુરસ્ત રહે ને જીવન માટે ખૂબ જ જરૂરી પણ છે.
હા હા બિલકુલ સાચી વાત છે આજ કલ તો જવઓ ને લોકો પોતાના કાર્યમાં એટલા વ્યસ્ત હોય છે રોજ સવારે ઉઠીને ઓફિસને એ બધા કામમાં જ લાગી જાય છે અને જે ઘરની ગૃહિણીઓ હોય છે એ લોકો પણ પોતાનું જે કઈ ઘરનું કાર્ય હોય એમાં લાગી જાય છે. એમને આખો દિવસ પોતાના શરીર ન ધ્યાન રાખવાનો સમય જ નથી મળતો. પરંતુ એવું ના કરવું જોઈએ લોકોએ પોતાના શરીરનું ધ્યાન રાખવા માટે યોગા છે એસસાઇઝ છે. આ બધી પ્રવૃત્તિઓ કરતા રહેેવી જોઈએ.
હા એ એકદમ સાચી વાત કીધી એ આપના જીવનમાં ખુબ ફાયદા મંદ છે. નિયમિત અભ્યાસથી જીવનની ગુણવત્તા સુધ સુધરી જશે એટલે આપણને અલગ અલગ એક્સરસાઇઝ ડેલી કરવા જોઈએ પછી યોગા પણ કરવા જોઈએ જે. આપને ફાયદો થાય એ વસ્તુ આપના શરીર માટે આપણે કરવી જોઈએ જેમકે આપણે જોઈ શકીએ છએ કે એક્સરસાઇઝ કરવાના ઘણા બધા ફાયદા છે. જેમકે આપણું શરીર ફિટ રહે, વજન નિયંત્રણમાં મદદ નિયંત્રણમાં પણ મદદ. કરે છે તો એક્સરસાઇઝ આપને ડેલી કરવી જોઈએ.
સાચી વાત છે. અને યોગાના પણ જુઓ ને કેટલા બધા પ્રકાર છે ધ્યાન પ્રાણાયામ પ્રત્યાહાર સમાધિ એનું યોગાનું એમ કહેવાય ને છેલ્લું પગથય સમાધિ છે પરંતુ ત્યાં સુધી પહોંચવું એ તો ખૂબ જ કઠિન. આપણે તો આ રોજ થોડા થોડા યોગાસન કરવાના ચાલુ કરીએ તોય બહ છે, આપણા માટે તો એનાથી શરીરની શારીરિક જે એક્ટિવિટી હોય છે એ થાય છે.
હા એને હું સાચું કીધું કે આપણને યોગા કરતા રહ્યું છે અને યોગાના તો ઘણા બધા પ્રકારો છે એનાથી આપણ ન શરીર એકદમ ફ્લેક્સિબલ થાય છે. મજબૂત બને છે. અને આપણને કઈ પણ બીમારી કે રોગો નહી થાય આપ મનને શાંતિ મળે તો યોગા પણ બહ જ જરૂરી છે તો, આપણના શરીરમાં એ એક્સરસાઇઝ ને યોગા બંને બહ જ જરૂરી છે તો બધા લોકોને ડેલી પોતાના માટે ટાઈમ નીકાળીને આ યોગા કે એક્સરસાઇઝ કરવા જોઈએ.
સાચી વાત છે અને જેમ કે જોઓને ઘણા અમુક જે આસનો છે એના વિશે હું તમને જણાવ જેમ કે ત્રિકોણ આસન છે, પર્વત આસન છે, ભુજંગ આસન છે પદ્મા છે. પછી સૂર્ય નમસ્કાર છે, ચંદ્ર નમસ્કાર તો આ બધા જે અમુક આસનોના મેં નામ લીધા પણ બધા એમ કહેવાય ને કે સાદા આસનો છે, જે કોઈ પણ સરળતાથી કરી શકે છે. સૌથી સહેલું આસન તો પદ્માસન છે પછી એમ કેહેવાય ભુજંગાળ અરે શું કહેવાય પર્વત આસન તો જેમની હાઈટ નાની હોય તેમને પણ જો એમનું કદ વધારવું હોય તો એ લોકો એમ પર્વત આસન કરવાનું પસંદ કરે છે, અને બધા જ યોગાના અમુક અમુક ફાયદાઓ છે બધા યોગાસનો કરવા. શરીરમાં કંઈક ને કઈક આપણને સારું સારા એ એવા ગુણ મળે છે સારા આપણા શરીરનો વિકાસ થાય છે.
એ તો એકદમ સાચી વાત કરી આપણને કેટલા ઘણા બધા આસન જેમ કે તમને મને જણાવ્યા તો એ બધા આસન બહુ જરૂરી છે, અને બધાના પોતપોતાના અલગ અલગ ફાયદા છે એ અને એ આપણને શરીરને બહ ફાયદો આપે છે તો પછ આપ જોઈ શકીએ મેડિટેશન કરવાના પણ ઘણા ફાયદા છે. એનાથી આપણનું મન શાંત રહે છે, ધ્યાન એક જગા પર કેન્દ્રિત થાય છે, પછી ઊંઘની જે સમસ્યા હોય છે એ પણ સુધરે છે, પછી કેટલા બધા તનાવ અને ચિંતા હોય છે એ પણ ઘટાડે છે આપણ આપણને એકદમ સકારાત્મક વિચાર આવે છે તો મેડિટેશન પણ કરવા જોઈએ.
હા હા બિલકુલ સાચી વાત કરી આજ કલ તો મેડિટેશન ના ક્લાસીસો પણ ચાલે છે. આ આજુબાજુમાં ઘણા લોકો હવે સૌથી વધારે આજકાલ વિદ્યાર્થીઓ જે સ્ટ્રેસ લેતા હોય છે એમને ભણવાની ચિંતા હોય છે. એમને ખાસ કરીને સલાહ આપવામાં આવે છે કે એ લોકો રોજ સવારે ઉઠીને થોડુંક પાંચ મિનિટ કે પંદર મિનિટ સુધી મેડિટેશન કરે જેનાથી એમનું ધ્યાન એક એક જગ્યાએ કેન્દ્રિત થાય એકાગ્ર બને.
હા એકદમ સાચી વાત કરી એટલે આપણના માનસિક સ્વાસ્થ્ય માટે આપણને મેડિટેશન કરવા જોઈએ અને પછી આપણે જોઈ શકીએ છીએ કે, કેટલી ઘણી એક્સરસાઇઝ હોય છે જે નોર્મલ આપણે કરી શકીએ છએ જેમાં આપને. જીમ જવાની જરૂર નથી એ આપણે નોર્મલ વોકિંગ કે રનિંગ કે સાયક્લિંગ આવું કરીએ તો એનાથી આપણનું શરીર એકદમ ફિટ રહે અને બધા લોકોને થોડું ઘણું વોક તો કરવા જોઈએ પોતાના જીવનમાં.
હા હા બિલકુલ સાચી વાત કરી રોજ સવારે ઉઠીને ચાલવાથી આપણા જે અમુક રોગો છે પગનો દુખાવો છે આ તે બધું થોડું દૂર થઈ જાય છે. તમને ખબર છે અત્યારે. તો ઘરની મહિલાઓ પણ યોગા કરવાનું પસ પ કરે છે કારણ કે યોગાથી ઘણા બધા જે શારીરિક આપણને તકલીફ થતી હોય જેમ કે કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, પગનોો દુખાવો એ પછી અમુક લોકોને ખાવા પચતું નહીં હોય કબજીયાદ થઈ જત હોય કે પછી ઓબેસીટી હોય એ બધી વસ્તુ આજકાલ યોગા દ્વારા જ દૂર કરી શકાય છે બસ આપણને ખબર હોવું જોઈએ કે કયા યોગા કરવાથી આપણને શું ફાયદો થાય તો આપણે કોઈ દવા લેવાની જરૂર નથી પડતી. રોજ જો યોગા ની આદત પડે તો પછી આપણા શરીર માંથી એ તકલીફો ધીરે ધીરે દૂર થવા લાગે છે હા જયારે આપણે શરૂઆત કરીએ યોગા કરવાની. ત્યારે આપણને શરીરમાં અમુક અ થોડો ઘણો દુખાવો થાય કારણ કે આપણા જે અંદરના સ્નાયુઓ હોય એ બંધાઈ ગયા હોય છે પછી જેમ જેમ યોગા કરવાની રોજ આદત પડે એમ એમ સ્નાયુઓ છૂટા પડવા લાગે છે અને લચીલા બને છે એટલે. પછી વાંધો નથી આવતો.
હા એક એકદમ બરાબર વાત કરી તમે કે આપણે શરૂઆતમાં શરીર થોડું તૂટે છે સારું નથી લાગતું પણ, પછી ધીરે ધીરે આદત પડી જાય આપણના શરીર ને તો બહ ઘણા ફાયદા થાય પછી એની હેબિટ બની જાય છે આપણના શરીર માટે તો એ બહ સારો છે યોગા તો ડેલી લેડીઝો તો કેટલી લેડીઝો યોગા ક્લાસીસ પણ જાય છે તો એ બરૂરી છે થોડુંક પોના માટે ટાઈમનીળીને યોગા કે કંઈક પણ એક્સરસાઇઝ કરવા જોઈએ. પછી આપડણે જોઈ શકીએ છીએ કે વૃદ્ધો માટે પણ ઘણા બધા ફાયદા છે. એમનું શરીર પણ સારું રહે એને એમને પણ માનસિક શાંતિ મળે તો ઘણા વૃદ્ધો પણ આ આજલ થોડીક એક્સરસાઇઝ વગેરે કરવા બહાર નીકળે છે.
હા સાચી વાત કહી અને એવી રીતે બાળકોને પણ શાળાઓમાં નાનપણથી જ યોગાના ક્લાસીસો હોય છે. જેમાં એ લોકોને સાદા આસનથી લઈને એકદમ લાંબા જે હાળ આસન હોય એ બધ શાળામાં શીખવામાં આવે છે જેમનાથી એમનો શારીરિક વિકાસ પણ થાય એમનું શરીર પણ મજબૂત રહે કારણ કે આજકાલના બાળકો તો રમ રમવાનું પણ છોડી દીધું છે નહી તો રમવાથી પણ એમને શરીરની એરસાઇઝ થઈ જાય છે. પરંતુ આજકાલના બાળકો તો ક્યાં એ બધું કરે છે એટલા માટે એને શાળામાં પણ યોગાનો પ્રેક્ટિસ કરવામાં આવે છે.
હા એ તો બરાબર છે એ જ કહ્યું તમે કે અ શાળાઓમાં પણ ઘણા બધા યોગા ક્લાસીસ થાય છે. પછી ડેલી સવારે અ શાળાઓમાં યોગા કે એક્સરસાઇઝ કરવામાં આવે છે તો એ બહુ સારું છે. કે ભાઈ સ્કૂલમાં શાળાઓમાં પણ. એવા સ્ટેપ્સ લે જેનાથી બાળકોને મન શાંત થાય કે શરીર ફિટ રહે તો આવું કરવાથી એ લોકો કેટલા એમનો આત્મવિશ્વાસ વધે છે એમને શારીરિક વિકાસ થાય છે તો બધા લોકોને બાળકોથી. ને વૃદ્ધો સુધી બધાને એક્સરસાઇઝ કે યોગા કરવા જોઈએ યોગા શરીર અને મન બંને માટે બહુ જ લાભદાયક છે મેડિટેશન પણ આપણે જોઈ શકીએ છીએ કે મનને શાંતિ આપે છે, એકાગ્રતા આપે છે. તો એ પણ બહ જરૂરી છે આપણના શરીર માટે અને એક્સરસાઇઝથી આપણનું શરીર મજબૂત બને છે, તો એક્સરસાઇઝ પણ કરતા રહેવું જોઈએ.
સાચી વાત કહી તમે. અને જે ઘણી મહિલાઓ છે, જે ઘરના કામમાં આખો દિવસ વ્યસ્ત રહે છે તેઓ તો પોતાના શરીર પર અમુક વખત ધ્યાન બી નથી આપી શકતા. તેઓ પોતાના પરિવારને, બાળકોને સંભાળવાવામાં જ આખો દિવસ એમનો નિકળી જાય છે. એટલે અમુક વાર એ લોકો પણ રોગના ભોગી બની જાય છે. પરંતુ એમણે પણ પોતાના શરીરનું ધ્યાન આપવું જોઈએ. અને એટલા માટે જ તો, જો એમની પાસે બહાર જઈને યોગા ક્લાસીસ કરવાનો સમય ન હોય, તો અત્યારે તો ઓનલાઈન યોગા ક્લાસીસ પણ કરાવવામાં આવે છે. ઘરે બેઠા બેઠા વિડીયો કોલ પર એ લોકો આપણને યોગા શીખવાડે, અને આપણે ઘરે જ મેટ પર બેઠા બેઠા યોગા કરી શકીએ. અને જો કોઈની પાસે યોગા કરવાનો પણ સમય ના હોય તો સવારે ઉઠીને પાંચ કે દસ મિનિટ ધ્યાન અથવા સૂર્ય નમસ્કાર, એ તો સૌથી વધારે બેસ્ટ છે. સૂર્ય નમસ્કારની અંદર બધ્ધા જ આસનો આવી જાય છે. આપણે અલગથી કોઈ આસન કરવાની જરૂર પણ નથી પડતી.
હા, એ તો એકદમ બરાબર કીધું તમે. સૂર્ય નમસ્કાર તો સૌથી બેસ્ટ છે. બધાને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. એમાં બધું જ આવી જાય છે. કંઈ નહી. એટલી બધી આપણને માહિતી મળી ગઈ એકબીજાથી વાત કરીને. ઘણી બધી ઇન્ફોર્મેશન જે અ ની રી ની ખબર હતી યોગા માટે, એ પણ તમારી જોડે વાત કરીને મને જાણવા મળી. કંઈ નહીં. ધ્યાન રાખજો તમે.
જરૂર અને તમે પણ યોગા કરતા રજો.
હા હા જય શ્રી કૃષ્ણ.